હલો.
હાય શું કરો છો?
બસ કઈ નહી જો હિસાબ કરતી હતી આ વખતે તો બઉ વધારે બધા ખર્ચા થઈ ગયા એટલે હું. બધો હિસાબ કરતી હતી કે કેમાં સૌથી વધારે ખર્ચો થયો છે.
હ એવું છે. હું પણ એક જો બીજી જોમ. ગોતું છું કેમ કે એક જોબ વર્ક ફ્રોમ હોમ છે. એમાં તો કઈ પૂરું નથી થતું. મોંઘવારી એટલી વધી ગઈ હે ને કે હ વાત જ ના ભ
હા એટલે જ ને અત્યારે તો બહ એટલે બહુ મોંઘવારી વધી ગઈ છે. કટાણે ઘરના જેટલા બધા હોય ને આટલા બધાને કમાવવું પડે તો થાય. તો એ પૂરું નથી પડતું વિચાર કરતો.
હા એજ ને યાર અહીયાં એક જોબ તો ઓલરેડી કરું છું વર્ક ફ્રોમ હોમ ની. અમે કીધું બીજી કઈક પાર્ટ ટાઈમ મળી જાયને તો થોડુંક તો હું ઓછો
હ હા એટલે જ ને પાછ ખર્ચા તો અડધ હાર આવી જાય જે વિચાર આવી ને આ એવા ખર્ચા આવી જાય
હા ખર્ચ વધે પણ હામે આવક નથ વધતીને ન્યા વાંધો હે
હવે આવો કેમ વધે મોંઘવારી પોતે આટલી વધતી જાય તો તું જોતો ખરી હઉ બધામાં મોંઘવારી વધી ગઈ કેવામાં નથી વયધિ હોય કે ને તુ મને
અરે નંબર શું નં બનતા જાય હ
હા એટલે જ ને અત્યારે જી લેવા જાય એનો ભાવ આહ ઓહો હવે તો આ ભાવ આવું બવ આટલો વધી ગયો એમ જ ડાયરેક્ટ ઠેકડો જ મારે
હા એજ ને હ એવી જ રીતે છે. એમાંય પાછું આ યુદ્ધ થયું એના પછી તો બહુ જ વધારે વધી ગયા બધી વસ્તુના ભાવ
હા એટલે જ ને જો હવે અમારે ધંધામાંય થોડીક નુકસાની જાય, અમારે બાટલાનો ધંધો છે એટલે
હા ને કઈક ને કઈક નુકસની આવી જ જાય છે અ તો થયું ને એટલે
હા એટલે જ ને હવે જો અત્યારે વરસાદ નથી, તો હવે એમ વાંધો પડે, શુંઘાર જ વધતી જાય
હા એ જ બધો વાંધો જ છે યાર
અત્યારે તો બવ અઘરું છે બધું ભાઈ. કઈ બચત થતી જ નથી જેટલું કમાવ આટલું વયું જાય.
હા અ એમ જ થાય હે, ગાઠકનું ઓછું પડે
હા એ જ ને. આપડે એમ થાય કે માન હાલો આ વખતે પાંચ હજાર ભેગા કરીને રાખશું તો અણધારું કઈક ને કઈક આવી જાય. જેમાં હમણાં ફ્રીઝ બગડી ગયુતું, એની પેલા મોટર બગડી ગઈ હતી પાણીની પછી ઈ કરાયવું તો આ ગેંડીના નળ ને એ બધા બગડી ગ્યાતા, પછી બધું એમ ચાલુ જ રી એક પછી એક
અમારેય કઈક ને કઈક ચાલુ રયે ભણવાનુંને છોકરાવનું ને બધું હવ આમ જો હમણાં મારી બેનને બીએડ નું એડમિશન કરાયુ તો ત્યાં ફી ભયરી ત્યાં તો બીજી બેનને ટ્યુશન ની ફી આવી ગઈને કોલેજની
વાત ના પૂછો અત્યારે તો હાવ એમ
પાછું ભણવાનું એટલું વધી ગયું હે કે ભણાવી એમ થાય કે ભણાવીને ભલે ને પૈસા તો ઠીક હવે
હમ એટલે જ ન એમ થાય કે, હાલો બધી જગ્યા માંડ ભેગુ કરીને મેળ ક્યરો તા તા બીજું ઊભું જ હોય હામે રાહ જોઈ ને
ને હા એમ થાય કે માંડ કઈક વયધુ તો હપ્તો આવીને ઊભો રહી જાય.
હા એજ ને અમારેય જો કારનો છે, કારની લોન છે, હોમની લોન છે, એવી તો કેટલી લોન હશે.
હા આવીમાં હોય
હમ.
મોંઘવારી તો હાવ દિવસે ને દિવસે વધતી જાય, રોજ રોજ ના ભાવ વધે હે યા તો હા બધી વસ્તુ
હા એવી જ રીતે છે, ખાંડના ભાવ કાલે પોઇચા ના આજે પાછા પૂછો તો વધી ગની તરસો છે એકાદ દિવસમાં
હા બે દિવ પૂછવા ત વરી પાછા વધી ગયા હોય.
વાત ના પૂછો અત્યારે તો પૈ તો વાપર વહેલો હોય કમઘરો હોય.
હ એ જ ને વાપર અને પાસે સિટી માં તો હ એટલા પૈસા જઈ ને કે હું કરું
પણ જોઈ સિટી માં પૈસા જોઈએ પણ આમ પગારની વધી જાય આપડ પગાર વધારે મળે. પણ એમ ના વિચારે કે હામાં સિટીમાં ખર્ચો એ વધી જાય આપણો.
હા એદ ને.
પ ગામડામાં રહેેતા હોય તો આપડે મહિનામાં એક વાર કે વરસમાં એકવાર બહાર ફરવા જતા હોય પણ હવે જો સિટીમાં આપણે હ ફ્લેટમાં રહેતા હોય તેમાં બધા ફંક્શન બધું ઉજવાતું હોય. તો એમાં આપણેે ઓલું દેવું જ પડે બધેને જે ભાગે આવી હવે ના દઈ તો બધા એમાંથી નીકળી પણએ આપડે
હા ઈજ ને હમે પાછી જ ગામડામાં તો શું બધું બાજુ બાજુમાં હોય હાલી ને હોય જાય અહં ને તો સિટીમાં તો આટલું દૂર દૂર હો બધી જગ્યાએ ગાડી લઈને જવું પડે તો ઈ બી પેટ્રોલ ખર્ચ થતા હોય. હા ગાડી લઈ ના જાય તોને રિક્ષામાં જવું પડે તો એઈ બધું ભાણું થાય.
એ ન ઈજ થાય ગાડી લઈને જાય કે આમ જાય.
હા એ ન. એ પાછા હમણાં પેટ્રોલ નાની બધા ભાવ હોહી ત છે એટલે રિક્ષા બસ ભાડું નહિ બધું એટલું વધી ગયું છે
હા પેટ્રોલ ના ત્યાસી રૂપિયા થઇ ગયા લીટર ના
હા અને પાછું પાર્ક ગાડી લઈને જાય તો પાર્ક કરવાના એ ઘણી જગ્યા એ ચાર્જ હોય છે પેડ હોય છે ઘણી જગ્યા
હમ કટો કરી જાય ગાડી
હા એન
એતો વાંધો સિટીમાં આપણે એમાં ગામડામાં એમાં આપડે શાંતિ એક રીતે
હા પણ તો એ સિટી ની લાઈફ અત્યારે બધા સિટીમાં રવાનું કે પણ સિટીમાં શું મતલબ આ જે હોય ને ગ્રોસરી ને બધું કે ડી માર્ટમાં ને થોડુંક સસ્તું મળી જાય
પણ એક રીતે લાઈટ સિટીની જ સારી છે ને
હમ
કેમ કે અહીયા જો હવે આપણા ગામડામાં આપણેે જે ઘર જોો આપણેે હલાવ હલાવી શકીએ પણ આપણું કઈ ફ્યુચર નંબરે ગામડામાં કઈ
હા જોબ નહી લાગી ગઈ તો પછી
હા સેટ થત ટાઈમ લાગે. પણ એ એક વાર માં ભેગું આપે મૂડી હોય ને તો વાંધો ના આવેે
હા એજ ને યાર પાછું આજ પણ નવું સિટી છે કેને ગમે કઈક ને કઈક જોબ મળી જ જાય કોઈ ખાલી તો ના જરી એમ
હા
છે બાકી તમને ગમે જોબ તો મળી
હા બધા ને મળી જાય મોબાઈલ ની દુકાનમાંય મળી જાય સિટી માં તો સોનાની દુકાાન એવડી મોટી મોટી હોયને મળી જાય સેલ્સ ગલ્ તરીકે મળી જાય બધી રીતે મળી જાય વાંધો ના આવે ને સિટીમાં તો એવા ઘણા કામે મળે કે જે
એ નહી એ તો જો અમને અને ઘર બેઠા એ એટલા બધા કામ નને મળી જતા હોય કે પેકિંગ કરવાના નહીં બધા
હા સિટી માં એ બધું મડે પેનને, રિફિલને, ઢાંકણાંને બધું અલગ અલગ હોય. એક પેન આપણેે એને જોઈન્ટ કરી દઈ ને તો એ એને પચાસ પૈસા દીએ. એવી દિવસ ની આપણે જેટલી કરી દયને હજાર નો ટારગેટ દયે ઈ લોકો હજાર કરી દે એટલે ડાયરેક્ટ પૈસા આપડે આવી ગયા ફ્રી ટાઈમ ટલો તો હોય આપડી પાસે ને આપડી પાસે ના હોય તો આપડા ઘરમાં મમ્મી પપ્પા, દાદા-દાદિ અઈ બધા બેઠા બેઠા આટલું તો કરી જ દેએ એવું તો કોક બધા ને આવડે કોઈને ના આવડે એવું તો છે એની આ કામ
હા ઘણું બધું મળી જાય વાંધો ના આવે અઈંયા.
અને પાછો હમણા સોશિયલ મીડિયાનો જમાનો છે. તો ઇન્સ્ટા હેન્ડેકલવા મળી જાય મને તો આખું મેનેજ
ના પણ એવું એવું રિસ્ક ના લેવ એવું એવું રિસ્ક ના લેવા કોઈનું આ તો આપણા ઘર બેઠા આપડી મહેનતે.
ના ના આમાં એટલે આપણેે ઈ લોકોને પોસ્ટ કર દેવાનું ને ઈ. કે ઈ લોકો આપડે વિડીયો મોકલા આપડે પોસ્ટ કરી દેવાનું એની નીચે સારું કેપ્શન ને હેસ ટેક ને ઈ નાખી દેવાના અન જે કોમેન્ટો આવે બધા કોમેન્ટ ના રિપ્લાય ક
એવું તો બહુ ઓછું મળે એવું વર્ક માટે કઈ આપડે આપડે ના મળે એવું વર્ક.
ના મને જ તો મને હો અહીયા અહીંયા મળી જાય એવું કઈ નથી. કે કોમેન્ટ ના રિપ્લાય કરી દેવાના અને એમ
એના માટે એક્સપિરિયન્સ માં કે કો નાનકડા નનકડા જે હોય ને ઈ-ઈ એટલા એવા વર્ગદી આપડે બાકી મોટ ટનાથમાં આપડે નાવિયા.
હા એ તો છે પણ આ શું એક્સપિરિયન્સ મળી જાય તો પછી આગળ બી કામ આવે.
હમ્મ એના વિડીયોમાં વધીને પાંચ છ કોમેન્ટ આવતી. તી હોય
કરી બે આપવામાં
હા એટલેજ ને
હુંગ આવી
અત્યારે તો વાત ના પૂછે જી જોઈએ બધા રાડું દે છે આપડે એક ની બધા એટલે બધા રાડું દે છે હવે આ વખતે મેં મારા આખા મહિના નો હિસાબ કઈયો. મારું બજેટ આટલું જ નહી હિસાબ આવડો.
એયાર હણાંતો બધા ને એમ થાય છે.
હા એટલે જ ને શું કરશું ખબર નથી પડતી આગળ છતા.
કઈ નો થાય હવે કઈ બીજું બીજું કામ ગોતી લે. હું એ ગોતી લઉં કાઈ હોય તો તું મને કેજે હું તને કઈશ.
હા હા હા ચાલ ભલે હાલ પછી વાત કરશું.
હા ઓકે ચલ બાય
બાય